હલો હા જીયા બેન શું કરો છો મજામાં
બસ મજામાં તમે પણહ
કઈ નહી હવે ઓફિસ ની કડું છે
હ હા
હા
મારા ઓફિસમાં નાઈન ટુ ફાઈવ ના સોરી ટેન તો થયા
ના સાડા દસ વાગે હોય બટ જનરલી અમે સાડા દસે જઈયએ છીએ
ના ના પંચ્યુઅલિટી મેટર કરે છે
હા એટલે એવું નહીં કેવું દસ વાગે એ બધું ઓફિસ ઓપન થાય બધું હોય એટલે સાડા દસે બધું પ્રોપર તમે ડેસ્ક ઉપર બેસી શકો એમ
અચ્છા બાકી પંચુઅલિટી લાઈફ માં બહુ મેટર કરે છે
હા એ તો વાત સાચી પંચુઅલિટી હોય તો સામે વાળો માણસ તમને મતલબ પેલું રાખે કે ભાઈ ના આ માણસ માં કઈક છે એમ
હમ બધું જ આપડી પાય પંચુઅલિટી પર્સનાલિટી બધું જ મેટર કરે છે
હા એ તો છે અને પ્રોફેશનલ જોબમાં બી આ બધું તમે કીધું એ હોય ને તમારામાં તો કઈક સામે વાળો તમને પ્રિફર કરે બાકી તો ઇન્ટરવ્યુમાં જ કાઢી મૂકે
હાલતો થ
હા એજ ને
હ તમે શું ઇન્ડિયામાં જ રહેવાનું વિચારો છો
હા એકક્ચુલી ઇન્ડિયામાં જ બહાર જવું તો પ્રિફર હું નહી કરતો ના
કેમ કોઈ રીઝન
હ રીઝન તો રીઝનમાં તો એવું છે કે હવે હું ઘરે એકલો મતલબ મમ્મી પપ્પા સાથે એકલો તો પછી હું જતો રહું બાર તો પછી એમનું ધ્યાન રાખવાનું પછી બીમાર હોય તો આવવાનું બધું મુશ્કેલ પડી જાય એમ જોવા જઈએ તો બાર થી હા બે ભાઈ હોય અને જી જતા હોય તો એ ચાલે એમ
એ સિંગલ ચાહેડ છો ને
હા
અચ્છા બરાબર ના આઈ જનરલી પ્રિફર બારનું લાઈક મે બી મને તો મારા પપ્પા એ ટ્વેલ્થ પછી જ કહ્યું હતું કે બેટા તું બહાર જતી રે પણ મને મારા જેવું જ હતું એટલે પણ મારી ના પણ એવું મને એવું હતું કે મારે એમનાથી દૂર નથી જવું હું એમનાથી દૂર આજ સુધી ક્યારે ગયલી નથી તો મને આમું એવું થાય છે
એ તો વાત સાચી
હવે તો માઈન્ડસેટ એવું બની ગયું છે ને
હા.
કે મારી ડિગ્રી મને મળે ને, એટલે પેલી જ ફ્લાઇટમાં મારે બહાર જવું છે.
ઓકે, ના આમ તો જોવા જઈએ તો બહારનું બધું સારું જ છે. કલ્ચર, જોબ બધું વ્યવસ્થિત હોય છે બહાર તો સાંભળ્યું છે આપડે એવું.
અને વુમન માટે તો બહુ સારું.
કયું કીધું?
અરે વુમન
અચ્છા, હા, વુમન, વુમન, હા હા. હા, એ બી છે, સેફ કહેવાય.
હા, એજ. ત્યાં અડધી રાત્રે હું બહાર નીકળું ને, તો મને કઈ જ્ઞાન થાય?
હા, એ તો હૈ. અહીં તો અનસેફ અને બઉુ
હા, બઉ જ. અરે ધોરા દિવસે અમે છે ને, ભાઈ.
એજ ને, રાતની તો ક્યાં વાત જ!
હમ્મ, બોલો બીજું?
બાકી તમે હા થર્ડ સેમાં છો, તો ઇન્ટર્નશીપ કે એવું કઈ વિચાર્યું છે કરવાનું?
ના, અત્યારે તેવું કઈ વિચાર્યું નથી. નથી અમને કોલેજ વાળા કંઈક ગાઈડ કરતા બસ, હું અત્યારે આ થોડું ફ્રીલાન્સિંગ નું કરું છું. લાઈક હમને વચ્ચે જો ને, બે દિવસ પેલા જ અમાર કોલેજ વાળા હોય છે ને, પેલું એ મોકલ્યું તો ફોર્મ. કે તમે તમારા વ્યક ને કંઈ રીતે યુટિલાઈઝ કર્યું? એટલે, તેમાં ઘણું બધું હતું. ફ્રીલાન્સિંગ બી હતું, તો હા, મેં એ એના પર ટીક કર્યું. અને એક બીજું, એક લાસ્ટ ઓપ્શન એવું હતું કે તમારા પોતા પર ઇમ્પ્રુવમેન્ટ કર્યું. તો બે વસ્તુ પર મેં ટીક કરી, અને જેન્યુલ મેં બે વસ્તુ કરી.
હા, એ તો બરાબર છે. હા, અમે બી કોલેજમાં, મતલબ હતા ત્યારે ફોર્મ આવતા હતા. બટ, કંઈ અમે તો એવું ધ્યાન આપ્યું જ નથી, સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ કે એવું કઈ
એટલે મેં આપ્યું છે, લાઈક હું છે ને મને વેલુ લાઈક હું આમ છું જ મોર્નિંગ આઉલ પણ પેલું છે, પ્રેક્ટિસ છૂટી ગઈ તી ને, તો ઉઠાતું નોતું.
હમ્મ, હમ્મ.
હમ્મ, એક્સરસાઇઝ બધું ચાલુ કર્યું છે લાઈક, હું એટલે હું કેટલાય ટાઈમથી ખાલી જે વસ્તુની વાત તો જ કરતી તી એ વસ્તુ મેં આ વેકેશનમાં ખરેખર કરી છે.
હમ્મ, હમ્મ, હમ્મ બરાબર.
થાય છે.
બરાબર, ના ના, સારું સારું કેવાહ.
તમે તમારા પર કેટલું સેલ્ફ ઇમ્પ્રુમેન્ટ કર્યું?
અત્યાર સુધી તો નથી કર્યું, બટ હા જોબમાં આવ્યા ત્યારે થોડી પંચુઆલિટી આવી. અને જેમ કે પેલા હું દસ વાગે ઉઠતો, હવે તો બી મતલબ આહ સાત-સાત વાગે જેવું ઉઠી જઉં છું.
નાઈસ, નાઈસ. ઇમ્પ્રુમેન્ટ
હા. હા અને સવારે ઉઠીને મતલબ નાઈ ધોઈને લાગી જવું કોડિંગ કરવા જેમ કે પ્રેક્ટિસ કરવી જરૂરી છે. જોબમાં તો તમારે ઇમ્પ્લિમેન્ટ કરો બટ કોડિંગ નોલેજ લઈએ પછી થોડી મતલબ કમ્યુનિકેશન સ્કીલ સુધારીએ એ એવું બધું કરી અને પછી સાંજે ફ્રીલેન્સિંગ અને એક વસ્તુ મેં સુધારી એ કહી શકું હું કે સ્ક્રીન ટાઈમ ઓછો કર્યો ફોન નો. જેમકે રીલસ સ્ક્રોલિંગ કરતા હોઈએ આપણે જનરલી ચાર પાંચ કલાક થઈ એ એમાં અત્યાર હું મિનિમમ પંદર વીસ મિનિટ જ
હમ્મ, બરાબર.
હા, હા તો એ આ ચેન્જ આવ્યો ખાલી.
સારું કેવાય મેં બી લાઈક સ્ક્રોલિંગ બહુ ઓછું કર્યું.
હા. એ આપ એ આપડી થિંકિંગ એબિલિટીને બહુ મતલબ બગાડી દે નોટિસ કર્યું મેં
એ કેવું હવે કેવું આપણે કે આપણા જનરેશનની સૌથી વધારે પ્રોબ્લેમ શું છે, તમને ખબર? સ્ક્રોલિંગ ટાઈમ સ્ક્રોલિંગ ટાઈ એટલે આપણે સ્ક્રોલ કરી છે, આપે આપે આપણને કેવું આપને જે વસ્તુથી આપણું ડોપમાઈન રિલીઝ થાય ને, એ વસ્તુ કરવામાં આપણને બહુ જ ગમે તો હવે ડોપામાઈન ને બી હા હા, જે વસ્તુ એને મજા આવે છે, એ જ વસ્તુ આપડણે કરીએ એટલે રીલ્સમાં બી તો તમે જોજો ઘણી બધી વાર તમે રીલ્સ બી સ્ક્રોલ કરતા હશો, ને તો આમ આખી રીલ તો તમે જોતા જ
ના ના નથી રહ્યો પેલા જેવો તો મતલબ પેલા ની પાંચ સેકન્ડ થઇ, અને જો ગમી ગયો વિડીિયો તો ઠીક, ગમ્યો બાકી તો તરત ક
ગમે તો બી અમુક વાર કેવું થાય કે નથી જોવો પણ તારો આવે છે, આને હું સાંભળવાનું એવું થાય છે, એટલે આપડા જનરેશન ન સૌથી મેન પ્રોબ્લેમ આજ છે,
હા
છે, હવે શું કરીએ?
આપડે તો સેલ્ફ ઇમ્પ્રુવ થઈ શકીએ બાકી તો, કઈ નહી, પેલા હું એક વસ્તુ કવું ને, કે મતલબ સ્ક્રોલિંગ કરતો ને તો બીજું કઈ વસ્તુ કરવાનું મન બી નહી થતું જેમ કે હું વિચારું ને સવાર કે હું આટ આટલા મિનિટ ફોન જોઈશ આટલા મિનિટ મારી મતલબ સ્કીલસ ટાઈમ આપીશ, તો ના જ આપી શકું મતલબ જેમ કે બેસી બી ગયો ને તો પાંચ મિનિટ કરીશ પછી, પાછો ફોન જોવામાં
અને પાજુ આજ આજકાલ ન તો કેવું છે, તમને ખબર આજકાલ ના બાળકો જેજી છે, પા છે ઉઠીને તરત સવારમાં પેલા મોબાઈલ ના દર્શન કરવાના, બાકી આપડા પેરેન્ટ્ મારા મમ્મી પપ્પાનું, એવું એવું છે, કે આપણી આંખો લ ને એટલે પેલા આપણે આપડી હથેલી ના દર્શન કરવા જોઈએ.
હા એ બી વાત એ તોય
પણ ના આપડે આ મારે પોતાનું જેવું છે, કે હું ઉઠું ને તો તરત પેલા મારા હાથમાં ફોન જ આવે પણ હું પેલા હથેલી ના દર્શન કરું છું, એટલે મારું એ સારું છે.
કે ભાઈ કોનો મેસેજ અલાઈ જોઈ લઉ એવી આદત એ બહુ ખરાબ આદત હા
બસ એજ છે
હા મેં મતલબ હવે તો છોકરાઓ કેવું નાના કે ફોન વગર તો ખાતા પણ નથી
માંજ આપડે સ માતા ત્યારે આપડે એઆઈ શું હતું એ બી ખબર હતી
એ આઈ ની તો ક્યાં વાત કરો ફોન બી મ મતલબ આપડેને ના મળતા
હા એજ એજ ફોન બી આપણને તો લોકડાઉન ના લીધે ઓનલાઈન ક્લાસ
મળ્યા હા પેલા બી હતા પણ આપડે મતલબ એવું કઈ હતું જ નહી કે ભાઈ ફોન લઈએ ક્રેઝર નતો
અથવા તો આદત પડે લત લાગે ગ છે તો તમે માનશો નહી અત્યારે મારી બેનને કઈી કામ હોય તો ડાયરેક્ટ ચર્ચી પ
હલો
સેવન્ સ્ટાન્ડર્ડમાં છે એને ચેટ ચીપની હું જરૂર પડે હું એમ કઉ
એજ ને જાતે ડાઉટ ક્લિયર કરીએ ને તો આપણું મતલબ એક મગજ વિકસિત થાય
પણ ના એવું તો નહી કરવું હોતું ને આજકાલ ના બાળકોને પછી આપડે કહીએ ને એટલે આપડે ખરાબ લાગ્યું
અને એક બીજી વસ્તુ તમે નોટિસ કરી હશે કે અત્યારના બાળકો ચીડચીડયા થઈ ગયા ફોન ના લીધે
એ આ બધું ફોન ના કારણે જ છે
હા બાકી આપડે તો કેવું પેલા એટલું મતલબ મગજ ઉપર લેતા નહ
સાચી વાત છે
અને ફોનના લીધે તો મતલબ છોકરાઓ બહાર રમવાનું મતલબ ક્રિકેટ ફોનમાં રમે જે બાર રમવાની વસ્તુ એ ફૂટબોલને જે મતલબ ઘણી બધી ગેમો છે.
અને આપડે તો પેલા કેવું આમ છ સાત વાગે એટલે આપ આપણે સોસાયટીને ગુંજવી કાળીએ.
હા એ જ
ચોર પોલીસ રમતા, નદી પર્વત રમતા ભેગી સાકર, છોટી સાકર, સંતા કકડી આપણે કેટલું બધું રમતા અને આજકાલના બાળકો
ફોનમાં રમશે કોલ ઓફ ડ્યુટી, પબજી, શું
મારી બેન છે ને દરોજ એવું કે હું રમવા જઉં છું. એમ કરીને એની ફ્રેન્ડના ઘરે જાય મારી સોસાયટીમાં જ રે છે. તેની ફ્રેન્ડ. તો એના ઘરે જ એને ફોન જોયો. તું રમવા ગઈ છુ કે ફોન જોવા ગઈ છું.
તો પઈ
તો બહુ અકરો
હવે ક પાછું કઈ કઈ કેવાય બી નહીં.
હા ન તો મોડા ચડી જાય. કઈ નઈ આ તો છે જ હવે કઈ નઈ પન આપણે મોટા છીએ તો આપણે સેજ ધ્યાન આપવાની જરૂર છે.
હા એ તો સાચી વાત છે.
પિતા આજે બહુ વાતો કરી
હા ઓકે ઓકે વાંધો નહી હ બાય બાય બાય હા.